હલો
હા કેમ છો મારા મિત્ર મજામાં
હા હું મજામાં છું તમે મજામાં છો ને
હા અમે એકદમ મજામાંશે ચાલો મને આજકાલ બધું મ મારા મનમાં બધા વિચાર આવ્યા કરે છે કે આપણે એકાઉન્ટ હોય છે આપણે બધા ઘણા બધા પ્રકારના ઇન્ટરનેટનોો ઉપયોગ એકાઉન્ટ લગતી વખતે કેવી રીતના
હા હાલના વર્તમાન સમયમાં જે અકાઉન્ટ લખવાની પદ્ધતિ છે એમાં મેં જાણું છું ત્યાં સુધીમાં એ અઉન્ટ હવે કોમ્પ્યુટરમાં લખાય છે જે ટેલ સોફ્ટવેર જેવાનો ઉપયોગ કરીએ છે જેમાં ડાયરેક્ટ એન્ટ્રી અંડર આપણે કોમ્પ્યુટરમાં જ કરી દેવાની હોય છે એટલું હું જાણું છું અને એમાં અકાઉન્ટ લખવાની જે પદ્ધતિ છે એ જે પહેલાના સમયમાં ચોપડામાં લખવામાં આવતું હતું અને હવે વર્તમાન સમયમાં તે અ કોમ્પ્યુટરમાં જ લખવામાં આવે છે એવું હું જાણું છું તમે પણ અકાઉન્ટ લખવાની પદ્ધતિ વિશે જાણતા હશો નેમ તમને તો ખબર હશે ને
અને પહેલાના સમયના ગણિત એમાં બી ફરક પડતો હશે ને
હા એમાં પણ ઘણો ખ ફરક પડે છે કારણ કે અમુક વસ્તુની એવી ચોક્કસ બાહેધરી હોય છે અને જેના કારણે અકાઉન્ટ લખવાની પદ્ધતિઓમાં બદલાવ જોવા મળી રહ્યો છે
હા વાત સાચી છે કારણ કે આજના સમયની અંદર ખુબ જ પ્રકારના બધા ઇન્ટરનેટ ના વ્યવહારો અને બીજા ઘણા બધા વ્યવહારોથી આપણે ઓનલાઈન માધ્યમોથી તરત જ આપણે તેને ઉપયોગમાં લઈ શકીય છીએ અને વિવિધ પ્રકારના બધી ટેકનોલોજી આવી ગયો છે જેથી કરીને આપણે તરત જ કઈ બી એક સેકન્ડના જ બધું કરી લાગતા પહેલાના સમયની અંદર આંકડાને આંકડાની રીતે બેસાડવામાં આવતું હતું પહેલાના સમયમાં ખૂબ જ કઠિન એ હતો આજના સમયમાં એ ખૂબ જ સરળ અને જટિલ બની જાય છે.
હા મેં પણ જોયું છે મારા જે મોટા ભાઈ છે તે તેમને અકાઉન્ટ લખતા આવડે છે અને તે અત્યારે ગયા વર્ષે એક દુકાનમાં તેમને અકાઉન્ટ લખવાનું કામ સોંપેલું હતું તો તેઓ કહેતા હતા કે હાલના જે સમયમાં તો અકાઉન્ટ તો ડાયરેક્ટ કોમ્પ્યુટરમાં જ એન્ટ્રી કરવામાં આવે છે જેથી કરીને કોઈ પણ એન્ટ્રી હોય તો તેને કોમ્પ્યુટરમાં તે એન્ટ્રી હિસાબની લ લગાવી દેવામાં છે જેથી કરીને ચોપડામાં એટલું બધી નોંધ કરવાની જરૂર રહેતી નથી અને ચોક્કસપણે જોઈ તો કોમ્પ્યુટરની અંદર જે સોફ્ટવેર હોય છે તેમાંજ કેલ્સીિનેવ પણ આવી જતું હોય છે જેથી કરીને કામ એકદમ સરળ અને ઝડપી બને એવું મને જાણવા મળ્યું હતું.
આપણે મોબાઈલનો ઉપયોગ કરે છે મોબાઈલમાં પણ કેલ્સી હોય છે કેલેન્ડર હોય છે જેથી આપણે દિવસો અને તરત જ મિલી સેકન્ડમાં ગણી શકીએ છીએ. અને . .
હા એમાં ખબર પડે છે, અને આ અકા હા. અને ઘણી ખરી વાર તો એવું સમજવામાં આવે છે કે જે ઉપયોગ લખવામાં હોય છે અને જે વજન કરવામાં જે કાંટાઓ વાપરતા હતા ને હાલના સમયમાં તો બધું ડિજિ ડિજિટલાઈઝ બધું થઈ ગયેલું છે અત્યારના સમ સમયમાં બધું જોવા જઈએ તો એક પ્રકારનું એવું ચોક્કસ આપણે ડિજિટલની આધુનિક વસ્તુઓ છે એનો આપણે ખુબ જ ઉપયોગ કરી રહ્યા છીએ, પહેલાના સમયમાં જે ત્રાજવાનોને એવો ઉપયોગ કરતા હતા તે હવે ખૂબ જ ઘટી ગયો છે, અને વર્તમાન સમયમાં તો જે ડિ ડિજિટલની જે કાંટાના ઉપયોગ છે, એ બધા આપણે કરીએ છીએ અને ચોક્કસ જે યોગ્ય વજનનું માપ હોય છે, તે આપણને ખબર પડે છે, અને એમાં જે આપ અમુક અકાઉન્ટ લખીએ છે, એમાં પણ બધાની લખવાની અલગ અલગ ચોક્કસ પદ્ધતિઓ હોય છે, એ પણ જાણવાવામાં મળે છે.
હા અમુક જગ્યાએ જેમ કે આજના આધુનિક યુગમાં પણ આપણે જુના ચોપડા વાપરે છે, અમુક ઘણા મોટા રાજ્ય શહેરોમાં પ્રાચીન શહેરોમાં જેમ કે ત્યાં મંદિરો હોય છે, ત્યાં પણ ચોપડા લખવામાં આવે છે, જે હિસાબી ચોપડા લાલ અક્ષરોમાં હોય છે, અને લાલ ચોપડીમાં લખવામાં આવે છે, જે ખૂબ જ પ્રાચીન ગણાય છે, જેમાં જમા અને ઉધાર બાજુ આવે છે, જેથી કરીને આપણને તેમાં હિસાબો લખવાનું ખબર પડે જેથી તે સમયની અને આજના આધુનિક યુગમાં પણ તેનો ખુબ જ ઉપયોગ થાય .
હા સાચી વાત છે, એમ તો મેં બી એવી ઘણી ખરી એવી દુકાનોમાં જોયું છે કે ત્યાં એ લોકો ના હિસાબી ચોપડાઓ મૂકેલા હોય છે, લાલ કલર ના જેની ઘણી સમયે યોગ્ય પૂજા પણ કરે છે, દિવાળીમાં તો ખાસ પૂજાઓ કરે છે ચોપડા પૂજન રાખે છે, ત્યારે એક સમયે મેં પણ જોયેલું હતું તમારે તમે પણ આ બધા ચોપડાઓ વિશે માહિતી રાખેલી છે, ને તમે જાણો છો એ સારી બાબત છે, પરંતુ ઘણી વાર શું કે આવું અકાઉન્ટ લખવા બાબતે ગણાને સમજ નહીં હોય ને એ લોકોને યોગ્ય કાળજી ના હોય ઘણા અકાઉન્ટ લખે છે, તો યોગ્ય રીતે લખતા ન હોય અને હિસાબમાં પણ ગોટાળા કરતા હોય છે, એ પણ મેં તો વાત સાંભળેલી હતી. તમે પણ એ અકાઉન્ટ લખવાની બાબતમાં તમને પણ રસ ધરાવતા હશો ને.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
નેટવર્ક પ્રોબ્લેમ છે, અવાજ કપાઈ રહ્યો છે. હલો અવાજ કપાઈ રહ્યો છે.
આપણા જે આજના છે જે જેથી કરી ને જે પેલું હોય છે, તેમને